હલો શું મિત્ર મારો અવાજ આવી રહ્યો છે.
હા તમારો અવાજ આવી રહ્યો છે.
હમ તો તમે અત્યારે ફ્રીજ છો
હા અત્યારે હું ફ્રીજ છું.
હ તો કેવી ચાલશે તમારી કોલેજ લાઈફ
એમ તો સારી ચાલી રહી છે અમારી કોલેજ લાઈફ.
બરાબ
તમારી કેવી ચાલી રહી છે કોલેજ લાઈફ.?
મારી પણ ચાલી રહી છે છાલીસ એમ તો. તો રોજે કોલેજ તો જતા નથી પણ અમુક વાર જઈ જઈએી. તો તમે અત્યારે ફ્ર્રીજ છો
હા અત્યારે હું ફ્રીજ છું.
હમ તો આપણે કોઈ ટોપિક પર વાત કરીએ
હા જરૂર છે.
હ હમ તો આપણે જોઈએ જ છે આપણે બાળપણથી જ અને રમતો રમતા આવી છે. જેમ કે બાળ આપણે નાના હોઈએ ત્યારથી જ ગમે તે રમત રમીય જ છીએ નાની મોટી. એ પછી ઘરની અંદર રોમાતી હોય કે? ઘરની બહાર મેદાનોમાં તો જોવા જઈએ તો બાળપણ માં આપણે દેશી ર મત જેવી કે આંબળે પીપળે પછી આમાં અને બાળપણમાં ખૂબ રમતો રમે છે. સંતા કુકડી પછી આંબલી પીપલી પછી પછી કબડ્ડી, ખોખો ક્રિકેટ વગેરે રમતો રમતા હોય છે. તો તમે પણ આ રમો તો રમતા જ છો? શું મારો અવાજ આવી રહ્યો છે? હમ હલો!
હલો! હા મારો અવાજ તમને આવી રયો છે.?
હા આવતો છે.
હા તમારો થોડાક સમય માટે જરાક અવાજ કપાઈ ગયો હતો. અત્યારે તમારોવા જ આવી રહ્યા છે તો તમે જે કે તે જરાક પાછું કેહેશો?
હા આપણે બાળપણમાં ખુબ રમતો રમીએીએ જેમાં સંતા કુકડી હોય પછી આંબળ કી પીપડી પછી થપ્પો વગેરે આપડે રમતો રમતા હોય છે. તે સમયે આપ આપણે ખૂબ રમત તો રમતા હોય છે પણ અત્યારના સમયમાં બાળકો રમત ને છોડી દે છે અને મોબાઈલ તરફ આકર્ષાય છે. તો આપણે જયારે નાના હતા, ત્યારે આવ મોબાઈલ જેવી કઈ ટેકનિકલ વસ્તુઓ ન હતી. ત્યારે આપણે રમતો રમતા હતા જેમાં ક્રિકેટ, પછી ખોખો, કબડ્ડી વગેરે રમતા હતા તેમાં તેનાથી આપ શરીર પણ ખુબ સારું તંદુરસ્ત રહેતું હતું. અને આપણા શરીરનોો વિકાસ પણ થતો હતો. તો તમે પણ આવી રમતો રમતા જશો.
હા એમ તો જયારે બાળપણ માં નાનો હતો ત્યારે થોડીક અમે પણ જે દેશી રમતો હતી. તે અમે પણ રમતા હતા અને અત્યારે તો એમાં વધારે રમતો રમવાનું મારું બંધ જેવું થઈ ગયું છે કારણ કે કે ત્યારે કોલેજ લાઈફ ચાલી રહી છે સ્કૂલમાં પણ હ એટલી રમતો નહી રમતો હતો. પણ તમે જે ગામડાની રમતો વિશે વાત કરી. એ રમતો હતો હું પણ રમતો હતો. ને અત્યારે એમ આ એજમાં જોઈએ તો. એ રીતના હવે તો આપણે સ્પોર્ટ્સ રમતા હોઈએ છીએ સ્પોર્ટ્સમાં ઘણી બધી રમત આવી ગઈ છે.
અ એવી તમે સ્પોર્ટ્સમાં કોઈ એવી મુખ્ય જે ગેમો હોય. જેમ કે કબડ્ડી ક્રિકેટ હોય એવી રમત. ક્યારે રમવા ગયા છો.
હા હ મારે ફવટ. રમતો કબડ્ડી અને ક્રિકેટ છે. અમંત હું. જયારે નાનો હતો ત્યારથી જ ક્રિકેટમાં ખુબ રસ ધરાવું છું. અને જયારે હું. શાળામાં જવા લાગ્યો એટલે કે નવ થી બાર માં. તારથી મને કબડ્ડી ખૂબ ગમવા લાગી અને હું. તે રમત પણ ખુબ સારી રમત છું તો જોવા. આપણે. આરામ. બાર ગ્રઉન્ડ પર રમે છે જેનાથી આપણને. બારની ઓડિયન્સ પણ જાય છે તો આવી રમતો રમ આપણને. પ્રોત્સાહન પણ મળે છે આ પણ. આપણા દેશમાં પણ આ ખૂબ રમતો રમાય છે જેમાં. ક્રિકેટ કબડ્ડી વોલીબોલ હકી. વગેરે ઉ મત છે. જો જોવા જઈએ તો આપણા દેશની રાષ્ટ્ર રમત. હકી છે. તેનો શ્રેસ્ એટલો નથી આપણા દેશમાં પણ. ક્રિકેટ નો. વિશ્વમાં પણ ખૂબ ત્રેસ છે. સૌથી વધુ જોવાથી. અને લોકપ્રિય રમત ફૂટબોલ છે. જે વર્લ્ડમાં રમાય છે. આપણે. આપણે ક્રિકેટમાં જોઈએ તો આઈપીએલ. પછી ટી ટ્વેન્ટી પછી. ઓડીઆઈ વગેરે રમતો રમાતી હોય છે તો ક્રિકેટમાં પણ અનેક પ્રકાર. છે. ક્રિકેટમાં આઈપીએલ એ સૌથી પ્રચલિત ગેમ છે તે વર્ વર્લ્ડમાં. ત્રીજા નંબર પર આવે છે. તો તમે પણ ક્રિકેટ જોતા જશો.
હ હા. એમ તો મને એટલો બધો ક્રિકેટ જોવામાં રસ નથી પણ જયારે. મિત્રો સાથે હ છું તો મિત્રો જયારે ક્રિકેટ જોતા હોય તો એમની સાથે. હું પણ ક્રિકેટ જોઉં છું અને તમે જેમ વાત કરી. કે આજના સમયમાં ઘણા બધ બધા સ્પોર્ટ્સ રમાતા હોય છે, જેમકે ફૂટબોલ હોય, ક્યાં તો હોકી હોય. તો એમ ઘણા બધા એમ તો સ્પોર્ટ્સ છે પણ એમાં. તમે અમે સ્પોર્ટ્સ વિશે વાત કરતા જ છો. તો એમાં મને એક જે સારી ન લાગે બાબ છે તે પણ તમારી સાથે શેર કરવા ગુ છો કે આજના સમયમાં તમે જેમ કીધું તેમમ કે ક્રિકેટ ન સૌથી વધારે ક્રેઝ જોવા મળે છે આપણા ઈન્ડિયામાં તો એ તો એમ ખુબ જ સારી બાબત છે કે એક સ્પોર્ટ્સ આટલો બધો ક્રેજ છે પણ એની સાથે એક જે બીજા સ્પોર્ટ્સ છે એમની સાથે નાઇન ટાફિક પણ આપને જોવા મળે છે કારણ કે જયારે ક્રિકેટ ચાલતું હોય આઈ પી એલ કા તો ઓ ડી આઈ તો એમાં દરેક વ્યક્ત તી ત્યાં જોવા માટે જાય છે, ડીકેટર્સને સપોર્ટ કરતા હોય છે. એમનો આત્મવિશ્વાસ વધારતા હોય છે. અને ક્રિકેટની જે આખી ટીમ હોય, એમને સપોર્ટ કરતા હોય છે. જયારે આપડી જે રાષ્ટ્રીય રમત હોકી છે. એમાં એટલો બધો લોકોનો કોન્ટ્રિબ્યુશન જોવા નથી મળતો. ત્યાં સ્ટેડિયમમાં લોકો એટલા બધા જોવા નથી જતા. કા તો ફૂટબોલ પણ આપણા ઈન્ડિયાનું જે ગેમ્સસ હોય એમાં એટલા બધા લોકો પાર્ટિસિપેટ નહી કરતા. ત્યા તો રનિંગ હોઈ ગઈ, દરેક સ્પોર્ટમાં એમ જોવા જઈએ તો ખાલી ક્રિકેટને જ લોકો સ થી વધારે પસંદ કરતા હોય છે. જયારે બિધ બીજા બધા જે સ્પોર્ટ્સ હોય એમાં લોકો એટલું બતૂ બધું પોતાનું કોન્ટ્રિબ્યુશન આપતા નથી અને સપોર્ટ પણ કરતા નથી તો એક સારી બાબત નહી કહેવાય એમ તો સ્પોર્ટ્સ વિશે. બાકી તો જે સ્પોર્ટ્સ રમવા વાળા હોય તેમ તો રમેજ છે. અને સ્પોર્ટ્સ વિશે વાત કરીએ તો સ્પોર્ટસ તોવો આપણા માટે સારી બાબત છે કારણ કે કોટસ રમીને આપણે આપણું મન પણ હળવું કરતા હોઈએ છીએ, અને એમાં એમ આજના સમયમાં તો કેરિયર પણ આપણે બનાવી શકીએ છીએ તો એના વિશે તો ઘણું બધું છે, કારણ કે આજે સ્પોર્ટ્સમાં ઘણા બધા એવા એથલીટ હોય ક્યાં તો પ્લેયર્સ જે જે એમાં પોતાનું કેરિયર બનાવતા હોય છે. બાળપણથી એમાં મહેનત કરીને, એમ તો એના વિશે ઘણી બધી નેગેટિવ બાબત પણ આજે જોવા મળે છે. અને સારી બાબતો પણ છે, પણ વધારે લાંબી વાત નહી કરું. અ તમે કઈ બીજું કેવા માંગો છો એના વિશે?
હા તમે કીધું તેમ ક્રિકેટ આ ક્રિકેટ શોરી રમતોમાં અ કેટલાક લોકો પોતાનું કરિયર પણ ગણતા હોય છે જેમ કે હાલમાંજ આપણે જોવા જેવું ઉદાહરણ વૈભવ સૂર્યવંશી છે. તે ખુબ જ નાની ઉંમરે ક્રિકેટમાં સામેલ થયો છે, ઈન્ડિયા ટીમમાં. તો આમ આપણને રમત આપણને ફરિયાદ પર બનાવી આપે છે, પરંતુ તેના કેટલાક ગેરલાભો પણ છે. તે જો આપણો તેમાં કરિયર ના બને તો આપની સ્ટડી પણ બગડે છે, તેમજ પણ ભવિષ્ય પણ બગડે છે, તેજ રીતે જોવા જાય તો અત્યારે આ ટેકનોલોજી નો જમા હોવાથી કેટલાક બાળકો રમતથી દૂર ભાગે છે, અને મોબાઈલ તરફ આકર્ષાય છે. તો આપણે બાળકોની મોબાઈલ થી દૂર રાખવા જોઈયે, અને રમતો પાછળ પાછળ લગાવવું જોઈએ, જેથી તેમનું સ શારીરિક વિકાસ થાય માનસિક વિકાસ થાય અને તે તેવા તણાવથી દૂર રહે અને હાલમાં સરકાર પણ ખુબ મોટા રમત પાછળ ખર્ચા કરતો હોય છે, જેમ કે ભારતમાં ખે ખેલ મહાકુંભ વગેરે જેવી રમતોનું આયોજન કરે છે, તેમાં તેમાં ખેલાડીઓને સરકાર પણ વધારે પ્રોત્સાહિત કરે છે, જેમાં તેમ તેઓને નામો આપી પછી સન્માન કરીને તેઓને પ્રોત્સાહન આપે છે, જેથી તેઓ આગળ પોતાની કાતિથી ખેલમાં પણ બનાવી શકે છે, તો આમ તો આપણે પણ હંમેશા રમતું રહેવું જોઈએ જેથી આપણું શરીર પણ તંદુરસ્ત રહે અને લાંબા સમય સુધી આપણે આવી રીતે શરીરને ટકાવી રાખીએ
તો અંતમાં હું આટલું જ કહીશ રમ આપણે હંમેશા રમવું જોઈએ તો તમારી સાથે આટલીા લાંબી વાતો કરી મને ખૂબ સારું લાગજ્યું તમ તમારા કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર
તમે પણ જે રમતો વિશે ઘણી બધી એવી વાતો કરી જે મને પણ એના વિશે સાંભળીને સારું લાગ્યું તમે પણ આવી બધી જે વાતો કરી એના બદલ તમારો પણ ખૂબ ખુબ આભાર
પાછા મારે શું ચાલ